કેમ છે હું પણ મજામાં છું મને આજ તારી સાથે પાણી આ વિષ પર વાત કરવાની હતી
હા બોલો
હા તો પા મને એમ વિચારણ હત હતું કે પાણી ના હોય તો શું થાય
પાણી ના રહે તો આપણ જીવન કેમ કઈ ચાલે છે પાણી પાણીથી આપનું જીવન આગળી વધે છે પાણી નહીં રહે તો આપનું જે આરોગ્યનું નુકસાન થાય છે પ તે નંતર આપણ જે સ્વચ્છતા રાખે છે તો પાણી સિવાય આપણી સ્વચ્છતા ત તો થંાય મે થતી જ નથી આપણ રોજ આપણું આંગણાનું કપડા ધોવાના જ બાસના ગિરમેના ધોવાનાજ પાણીનો ઉપયોગ રહે તો આપનું જીવન ચાલે છે આ ગાડી તો ના
હા હા અને શરીરના કારણોમે તો માનવી જીવનમાં શરીર ને પચન ક્રિયાના રક્ત ના ઇનામા અને તાપમાન નિયંત્રણ કરણ કરતા પાણીની તો જરૂર આવશ્યકતા છે
હા પાણી એકનું એક અમૂલ્ય નિસર્ગ સંપત્તિ છે પાણી એ તો જીવન છે આપના એનામે આરોગ્ય મે આપના જીવન મે
અને ખેતરના લોકોને પણ પાણી પાણી વા સિવાય અન્ન ન અન્ન પણ ને પીકવા આવે ને
હા આપનું ખેતરમાં પાણી રેશે તો આપણ તે અન્નમાં પાક આપણ તે ખાસું ત્યારે આપને ખાવાની બી મળશે નહી પાણી રહી તો ઘઉં વાળા ખેતરમાં ઘઉં પઈ કેળં કેટલું એમાં પાકે છે પણ પાણી નહી રહી તો આપનું જીવન આગાળ નહીં ચાલે છે
અને અને પર્યાવરણ ને પણ સંતુલન કરણ કરતા અને હવા હવામાન અને તાપમાન ને પણ નિયંત્રણ મુકામ કર પાણી ન આવશ્યકતા જ છે
હા તો આપણ પાણીની બચત કરવું જોઈએ અને પાણી બી આપને મળી ના તો પાણીની બચત કરવું જોઈએ છેજ કેમ કે બાકી િકાણે તો પાણી અ મળતું નથી
હા આપણ પાણી ની બચત આપ પાણી ની બચત આંગળવાન ત્યા કપડા ધોવાન ત્યા અને બા ઉટક ત્યા ટાળી શકે જે આપણ કારણ આ વસ્તુઓને આપણે જેટલું જરૂરત પાણી હોય તેટલું જ વાપરાવાનું હોય જસ્ત પાણી જો વાપરી તો તે પછી દુરુપયોગ થાય
હા તો પાણી એક ખૂબ મહત્ત્વનો પોઈન્ટ છે અને જેને પાણીની મળે છે ને તે પાણીની બચત નહીં કરવે છે પાણીનો ઉપયોગ નીટ નહીં કરે છે પાણીને નળ ચાલુ રેવા દેવાનો પાણી ગેળનુંજ જેમ પટે તેમ પાણી એડવાનું
હા અને ઘેરે ઘેર ઘેરે ઘેર અને ગામે ગામ રેન વોટર હાવસ્ટિંગ ન આ જે મહત્વનું પોઈન્ટ તે પોઈન્ટ જોયેલો જ કારણ જમનમાં જો પાનવી આપ મુરવાવશું આપ ટોળે કશું તે પાણીને ત્યારે જ આપને આગાડી વાપરણ માં હશે ને તો પછી બડો દુષ્કાળ પડી જાય
અને હણા ખેતરમાં બી લોકો પાણીની કેટલી બચત કરે છે ટીપક ક લગાડે છે મજે ડ્ર્રીપ કરે છે તિના મે પાણી મજે તે ડ્રીપ કરે છે તો તેિનામે પાણી જાય છે ને ઝાડને તો જેમ ડાયરેક્ટ કરે છે તો પાણી બધુંય જ જાસ્ત પાણી વાય જ છે પણ લોકો ટીબક કરી અને પાણી તે એ કરે છે બરોબર ઝાડીને પાણી જાય છે. મ પાણીનો ઉપયોગ બી સારો થાય છે અને પાણી બી મજે ખરાબ નથી જાય છે મજે સારા ઉપયોગથી વાપર કરે છે
હા અને આવડા લોકો શું કરે જે પ્રદુષણ આવેય જેમ કારખાનાનું કંપનીઓનું જે ગંદુક ગંદુ પાણી દે છે કે કચરો છે તે ડાયરેક્ટલી અ નદીઓમે નાલા નદીઓમે સોડવા છે
બરાબર જમીનનું પાણી ટલુંજ કમી એવડા તો આવડા અમારે કારણે. તો ખૂબ કમીજ પહેલા કલયુગમાં તો ખૂબ હો હતો આવડા આવનારા કલયુગમાં તો સુદ થશે શું માહિતી
આ ગાડી જાયને તો
તેજ ના અને એમ હાવડા યુવથ હોય જેમ છે અ પાણી જો ના હ ને વાપરું થ પે તો ને કે ના કરતા આપણે પાણીનું હડદ પ પાણીનું પ્રમાણ ફક્ત ત્રણ જ પસન્ટ રહી જયેલ છે આ પ્રદૂષણ અને જાસ્ત વાપરા મુએ અને પા હ નદી નાલા હમે કચરો થવા મુ આપને આગાડી જળ સંકટ આવી જાય છે તો આઈ કારણ ના થવા હોય આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા જ જોઈએ
હમ બરાબરજે અને પાણી કેટલું મહત્વનું છે આપણ સવારે ઉઠીને ન મજે બ્રશ કરન તે પાણી લાગી છે આપ
હા અને પાણી ના રહેેવો તો કોઈ જ જે જીવ સૃષ્ટિ તે રહી નહી શકતું પ્રત્યેક ની પાણી પીવાની લાગે મનસા હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય
હા આપણે આંગણા ને આપણે કેટલું પાણીનો ઉપયોગ જરૂરી છે પાણી ન થમ થમ આપણને વાત શું જોઈશ
મનસ્ત શરીર ને સાઠ સત્તર ટક્કા પાણી લાગુ લાગે જ મણસ ના શરીર માં
પીવાને આપણે પાંચ દસ લીટર તો પીવાને પાણી લાગી જાય છે અને વૈતી નંતર આપણેજે પાણી ની બચત તેમ તેમે થી આપણને બચત કરવું જોઈએ એટલી ગરજ છે આપણેને આગાડી તો આવનારા પીઢી ને તો એકલી ગરજ રહેશે ને પાણીની ખુબ જ
હા અને ઝાડા અને પ્રાણી પક્ષી તો આ જગાનું મુખ્ય કારણ જ પાણી
બરાબર હા
અને પ પાણીના જયારે ઊંચાનું પાણી પડે તેના રૂપમાં આપણે એક મુક ખે ભેટમાં હોય છે, જે નદીઓમે અને વિહીરમે છાંટ આવેે તો તેનાથી આપણે પા પીવાની અને જે વાપરાનું પાણી હોય તે આપને મળી જાય
હા, ખુબ મહત્વનું છે, પાણી પાણીનુ બચત કરવું જોએ છે.
હા, મને તમારી સાથે બોલીને ખુબ સારું માટે ધન્યવાદ!
ધન્યવાદ!